હલો
હેલો
હા ગુડ મોર્નિંગ
તારો અવાજ નહી આવતો
ચો
આઈ ગય વા ગે
અચછ્યા ઓ સો
તારું નેટ સુલવું છે
નહી મારો બરાબર જ છે કેમ
અરે કોલ જોઈન થતા બહ વાર લાગી
હા ખબર નઈ તયાર દૂર બી ગઈ ન આપડે પેલા મતલબ સિગ્નલ કોઈ ટાવર હેગ હતા તની પછી તમારા બ આવ ત્યાંથી પછી તારા ફોન માં એટલે વાર તો લાગી જને
અરે આાર એમાં કઈ વાર ના લાગે
લાગે છે ને તો યાર આ ભ એપ ના થ્રુ કે નહી કોલર તો ફટાફટ થઈ જ હ જે ચ કનેક્ટ થઈ ગું ને
ઓકે
હ હમણાં શું કીધું કેટલા રે ઉઠે સવારે
આઠ
આઠ વાગે મે તો બહુ વેલા ઉઠી જ હમણાં સાત પેલા સાડા છ વાે ઉઠી જ
મારે વહેલું ઉઠવાનું ચાલુ કરું છે પાછું પણ સાના લીધે ઊંઘ એટલી મસ્ત આવે ને
હમ એ પણ છે
નહી તો મારે આઠ વાગે લાઈબ્રેરી જતું રહેવું હે
બરાબર મેં તો લાઈક આપઆપ લાઈક સેડ્યયુલ જ મતલબ બોડી ક્લોક મતલબ સેટ થઈ ગય જદા જ ઉઠી પડાય
મારી બોડી ક્લોગ સેટ જ દઈ ત હતી
પેલા ફોર્સ કરવા પડે હ
કોર્સ કરવો પડશે તો તું કેટલા વાગે ઉઠે
નહી જ સાડા છ બાજુ સાત પેલા ઉઠી જમ મતલબ મોસ્ટલી
હ
હમ લઈક બ કંટાળ જોવા આવઈ વારે લ ઉંટી જ ને પછીં નામ બહુ લે છે અમે આજે હમણાં આવ્યો લ ઓલમોસ્ટ દસ વાગે જેવો લક કેટલા વાગ્યા છે હ
સાડા નવ
સાડા નવ
બસ હું લાઇબ્રેરી ગય રહી મેને નાહા લિયા ખા લયા
હમ મારે બાકી છે અમે ખાવાનું છે રોટલા બના જ છે સાંજ નું લેપબલ છે દેખાય મજા આવશે
બરાબર
હમ બતાવ કછ
તો કછ નહીં
હમ યાર તારેા એ ટોપિક પેલા ડિસાઈડ કરી લાવને પછી સ્ટોપ થઈ જાય એટલે ખબર જ ન પડે શું બોલ ને શું
અરે તું બોલ બોલ કર છે તો ત ટોપિક નહી બોલી શકતો કોઈ બી
અરે ટોપિક તમારે બહ છે બધાને ઇન્ટરેસ્ટ હશે એટલે
બોલના હું ઇન્ટરેસ્ટ લાગ ર
ઓકે ઓકે સો તને પેલી થિયરી ખબર છે એટલે થિયરીને આચલી રિયાલિટી છે કે જેમાં તું મતલબ ધારો કે હમણાં છે બરોબર ત કોઈ પણ એક પર્સનને મળવા માં કોઈ પણ કેટલા ફેમસ એક કોઈ બી દેશ ફ્રાન્સ નો પ્રેસિડેન્ટ છે બાબ
ઓકે
તો એને તું મળવા માંગે તો તને લિટરલી ખાલી છ જ માણસની જરૂર છે એને મળવા માટે લ એક માણસ ને પકડે તે બીજા માણસ ને ઓખે તે બીજા ને તે ચો પાંચ મા છઠ્ઠા ને એક છઠ્ઠા નંબર પર એ પ્રાઈમ મિનિસ્ટર આવી ગયોશે છે મતલબ તો ખાલી લાઈક ઓલમોસ્ટ લાઈક ફોર કે ફાઈવ પીપલ એટલે કે છ પીપલ ની ચેઇન દૂર છે કોઈ બી પર્સન ને અર્થ પર મળવાથી
મતલબ છ લોકોને કેવાનું મારે કે મારે આને મારું
હા એટલે રાઈટ પર્સન હોજવા પડે એમ છ જણની ચેઇન છે તેમાં પહેલા અનુવ બધું છે લાસ્ટ નંબર પર જે પેલો પ્રેસિડેન્ટ છે તે
ઓકે તો વચ્ચેના ચાર લોકોને
હા તે તારે પરફેક્ટ એકદમ રાઈટ પર્સનને શોધીને તું કરે તો એક એક ના કોન્ટેક્ટ થ્રુ બીજાના કોન્ટેક થુ એમને તું મળી શકે છે કોઈ બી પર્સન છ છ પર્સની ચેન.
હમ સમજી ગઈ એટલે મેક્સિમમ છ હશે મિનિમમ તો
નહી મિનિમમ નહી મિનિમમ જ છે આ છ એટલે છ પરસેન્
મિનિમમ ક્યાંથી છ હોય મિનિમમ છ ના હોય.
છ જ હોય ને એટલે એમ લાઈક રેન્ એટલે કેવી રીતના છોની છ પરફેક્ટ આમ એ જ મિનિમમ છે એકદમ.
અરે મારે કોઈને તો કોઈ વાર એક માણસ થી બી કામ થઈ જાય ને.
હા એટલે બરાબર છે તે પણ એ નોર્મલ એમ એટ સિમ્પલ સેટિંગમાં આપડે જોવા જાય ધાર કે આપડે આપડે એટલે ટુંક મળી ગેલી ફેમસ નથી મતલબ તો તારે હમણા કોઈને રીચ કરવું હોય તારે મતલબ એટલે હમજ પૈડી હું શું કેવા માંગુ છું. કોઈને કોન્ટેક્ટ કરીકે ડાયરેક્ટ મતલબ
હા.
મતલ રેગ્યુલર પર્સનની વાત કરો એમ. લિટરલી કોઈ બી જગામાં કોઈ બી એરિયા ન પસંદેને છ જન ની એમ ચેન બનાવે ને તો કોઈ પણ પર્સન ને મળી શકે છે પણ રાઈટ પર્સન મૂકવા પડે.
ઓકે ઓકે. ઓકે. આવું બધું યાર યુટ્યુબમાં ના જોઈશ મગજ ખરાબ થઇ જાય તારું.
અરે એલી આચ્યું એટલે બહુ ફન છે બધું બહુ મજા આવે જોવાની મતલબ. એક્ચ્યુલી એક યુટ્યુબર છે મતલબ તેને ડ્રાઇવિંગ કરેલું છે અને એકચુઅલી ઇલોન મસ્કનું કે હા ઇલોન મસ્ત જ મતલબ એ મલવાની ટ્રાય કરતો ને એક્ચ્યુલી એકદમ પહોચી ગેલો ક્લોજી
તો મલી ગયો, મલી ને આયો.
મલી તો ની ગેલો પણ એક એણે કદાચ લાઈક ફેસ ટુ ફેસ તો ની મલે પણ એ રાઈટ પર્સનને ચૂસ કરેલો મતલબ. કડી બનાઈ કાઢેલી ખરી ચેન
ઓકે મલે તો મને કેજે. તો હું બી કડી બનાઈ કાઢીશ.
મને ના કોન્ટેક્ટ જો મતલબ. બહુ એટલે એરરને ફેલિયર આવે મતલબ એમ એકદમ રાઈટ પર્સનને ચુસ કરવા પડે તો થઈ જાય. પછી બીજું કઈ તું એ તું એ ફેક્ટ તને ખબર હોઈ કે કે તું એ બનાયવા.
મને કોઈ ફેકટ તો નહીં ખબર.
મતલબ કઈ તો ખબર હશે ને કઈ ઇન્ટરેસ્ટિંગ.
હમ હમ.
હમ હારું તો કઈ દઉં મતલબ તારા સાઈડ તે કઈ તો કે હવે.
માર
હમ
શું કઉં?
જે કઈ દે વરી. ફ્રેન્ડ ભી મતલબ તમે મેં વિચાર તારી કંઈ લેંગ્વેજમાં કઈ શબ્દ મને પૂસ કે આનો મતલબ શું છે મતલબ તમે મોસ્ટલી અમદાવાદમાં યુઝ કરી ને ટ્રાય કરો ગેસ કરવાની.
અરે એવું તો નોર્મલ તો ખબર જ હશે તું આયલો નથી અમદાવાદમાં?
આવેલો પણ એટલે ઇન્ટએક્શન થોડી કરેલું કોઈ સાથે એમ વાતચીત ને એ થોડી કરી. ની મતલબ ત્યારે તો એમ બી બધા થોડું એમ એકદમ પ્યોર અમદાવાદી પેલું બોલતા રે મોટલી આપે મોસ્ટલી આપડે. કે તે ગિયા રે એમ બી અમે તો અમે આવેલું એ એલ એનમાં જ અને ગેયલા હતા. એટલે શું?
ત્યાં ગયાતા?
એલેન યુનિવર્સિટીમાં.
ઓકે ઓકે એટલે બકવાસ યુનિવર્સિટી માં
એટલે મેં થોડું મારું થોડું પેલા એક બીજા ને મારા બાજુમાં છે ને તેને તમે બેસ શીખલો હ ટાઈમ પા કર ફરી બી અમદાવાદ ત્યાંથી પછી વસ્ત્રાપુર કે એવો કઈ એરિયા છે તા પેલે એનું પીજી હતું મતલબ હોસ્ટેલ હતું.
હા વસાપુર ત્યાં વસાપુરની જોડે જ આલ્ફા મોલ આયો, ત્યાં ગયો?
ના આજી બાજુ નહીં તા અમે ખાલી મતલબ ડાયરેક્ટ એલેન ગયા તાથી પછી ડાયરેક્ટ તા હોસ્ટેલ ગયા ત્યાંથી પછી નીકરી જાય અને તા એક હોટલમાં અમે જમેલા સુરબી કરીને નામ હતું.
શું નામ હતું?
સુરબી કે સુરભી એવી રીતના કઈ નામ હતું મતલબ કઈ ફેમસ ની મલે પણ એમ પેલો જે કેતો હતો ફેમસ છે એમ ખબર નહીં હવે તને ખબર હોય કે ની.
હશે તું એરિયા ખબરની એ વસ્ત્રાપુર અને વસ્ત્રાલ બે અલગ અલગ એરિયા છે.
હમ મને બી એરિયાનું નામ તો ની ખબર એ તો મતલબ ત્યાં હોસ્ટેલ હતી ને એટલે તે ખબર એરિયા ખાલી નામ ખબર બીજા નામ ની ખબર મને હવે
કારણ કે વસ્ત્રાપુલ અમારી જો આપ જવા અનેના વસ્ત્રાલ છે નદી ની બીજી બાજુ થઈ જાય
અમે મતલબ કેવું કે અમે મિડલ માંથી નેડ અમે સાઈડ સાઈડ માંથી ક્રોસ કરેલું મતલબ નહી અમે પેલું એક જગ્યા ગયલા ત્યાં એક બહુ મોટો ચોક મતલબ હા બહુ મોટી મતલબ ચોકડી છે એમ ક્યાં બહુ લવે તને નિશાનીને તો શું આપ
બઉ બધા ચોરસ ચોરસ છે પીળા કલર ના
શું
અરે મતલબ રોડ ઉપર ની વાત કરે
હા રોડ ઉપર એક બહુ મોટી મતલબ એકદમ લક મેઈન બજાર જેવું બજાર પર નહી કહી શકાય બઉ મોટી મોટી બિલ્ડિંગ ઉડી બહુ રસ્તા મોટા મોટા હતામ ચોકડી હતી એીઈ
શિવરંજની હશે
ખબર ન શું નામ
મતલબ ત્યાં ત્યાંના ચાર રસ્તા ઉપર યલો કલર ના
હા હા બસ એવું કઈ પેલું કાર્ટૂન ક હતું કઈ મતલબ
એસી ગ
ના ના બ તે સાઈડમાં ગેલા તે રસ્તતાથી ત્યાં પણ બિલ્ડિંગ બહવા મોટી હ
અરે એ અમુક હાઈ ફાઈ એરિયા છે ને એ શિવરજની પછી સેટેલાઈટ તો અમુક હાાઈફાઈ રહેેવામાં મજા આવી જાય હું પેલા ત્યાં જ જતી હતી ને ઇન્ટનશીપ કરવા મારી કંપની ત્યા જ હતી
બરાબર હ
સેવન્થ ફ્લોર ઉપર
હમ્યા અમુક અમુક બિલ્લિંગ બહુ મત એકમ લાઈક જે ઓલ્ડ સ્ટાઈલમાં હતી ને એ રીતે બી બનાવેલી છે એકમ બધી એક મોડ નથી
હજી ઓલ્ડ અમદાવાદ છે ને હેરિટેજ અમદાવાદ એ બી બહુમ
હમમ
હમ
ઓકે પછી બીજું શું છે તમારે ફર માટે તો એક પેલું ખાલી છે રિવરફ્રન્ટ બીજું શું છે તમારે
કા કર્યા તો હસ
હા તળાવ છે એક પેલું બી છે ને સાયન્સ તરીકે શું છે
સાયન્સિટીવી છે
મારે જવું છે ઘર મેં આજ લગીને એક બીસ એવું માં નથી ગયો
સાયન્સ સિટી તો બકવાસ છે યાર
અ તારા માટે બગા મને એટલે શું ગેલી છે દ વાર
મતલબ હા કેટલી અમે નાના હતા ત્યારે જ હતા
હ મતલબ તને તો સાયન્સ ઇન્ટરેસ્ટ નલો
એવું નથી ત્યાં એમાં કઈ સાયન્સમાં ઇન્ટરેસ્ટ જેવું છે નહી અ ક જોવા જેવું જ નથી મતલબ બધું નોર્મલ નોર્મલ નાના છોકરાઓ ને ઉઊજા આવે
ઓકે કર મોટું હાઈફાઈ એકદમ મસ્ત
હ હમ ખાલી એ છે રોબોટિક્સ એમાં રોબોટિક્ માં કેવું છે કે આપડે ઓર્ડર કરવાનો મતલબ કેફે જેવું છે આપ ઓર્ડર કરવાનો અને આપણને રોબોટ આપડો ઓર્ડર લઈને આવે
હા ઓકે ઓકે બરાબર બ
આવું છે તો એજી તો આમાં એનો ઓર્ડર કરીને પછી અંદર બેસવાનું તો એની જ લાઈન એટલી બધી હોય છે ને ખાલી રોબોટ ના હાથે ચા પીવા માટે
હા તેવીી છે બરાબર છે વિ શ છે તમારે તમારા અમદાદ ન ફેમસ છે કઈ આઈટમ બહ ફેમસ છે ખાવામાં
ખબર નહી
હે
નો આઈડિયા
વરસાદ ચાલુ થઇ ગયા માર ભાઈ પાછા હલો
નો આઈડિયા ક્યાં ફેમસ છે વ તો
બરાબર એમ હા એમ મોલી બહ ગણમ ફેમસ બ જેવી રી છે આપડે શું
અમે કઈક અમે તો બધું ખાઈએએ
હ
અમે તો બધું ખાઈએ અમદાવાદ માં બધું મીએ
હમ હા એટલે બધે છે મળી એવું ક નથી હમ બીજું તું કઈ ઇન્ટરેસ્ટિંગ બોલ યાર મેં તમે કીધું મને કઈ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કે કઈ કઈ બી તને ખબર હો
એ અત્યારે મારું મગજ છે ને સવાર સ માં શું આખો દિવસ ન ચાલતું
અરે યાર કઈ તો મતલબ ઇન્ટરેસ્ટિંગ જોતી હશે ને મતલબ એમ જ સમ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટફ કઈ
વરસાદમાં કાટ થઇ ગયો મગજ
શું
એમ કહ છું મગજ વરસાદમાં કાઠ થઈ ગયું
હ બ કછ ભી હ તો લક ટોપિક તો મારામાં બહુ ઘણા છે વાત કર પણ એ ઇન્ટરેસ્ટ નહી રહે એટલે મને ઘંટારાવા
ટાઈમ થઈ જજ તો
હા ટાઈમ થઇ ગયો છે ઓલરેડી